હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં ઊંઘીને ઓઠ્યા.
હ અમે ઊંઘીને ઉઠ્યાજ સાંજની જમવાની તૈયારી કરીએ છીએ.
હા હુંએ બસ આ ચા મુકતી તી ચા પાણી કરીએ નાસ્તો કરીએ.
બોલો બોલો.
હમ હમ આમાં તો નહી સાજે છ બપોરે કોઈ ચા પીતા.
હ હા ના અમારા બા દાદાને છે જુની ટેવ એ ટલેને ચા પીવાની છે એટલે પછી ઉઠી ને ચા મૂકીએ.
હમ
એટલે
તમે ક્યાંરે જવાના ફરવા?
ફરવા તો હમણાં ક્યાંય જવાનું થ તું નથી જવાની ઈચ્છા છે ચલો ક્યાંક પ્લાન કરીએ.
અમે લોકો હમણાં જ ઓમકારેશ્વર ને મહા મહા કલેશવર ન ઉજ્જૈનને બધે જઈને આયા.
ઓહ હો હો ક્યારે જઈ ને આયા.
અમણા જઈને આયા. ત્રણ ચાર દિવસે પેહા બોજ ફઇન છે બહુ જ સરસ છે ઓમકલેશ્વર તમે જાઓ ને ત્યાં આરતી ના દર્શન કરો ને તો બહુ જ સરસ એમ ખરેખર તમે જાઓને આરતી ના દર્શન કરવા જ જોઈએ એમ.
એવું છે અમારે તો જવાનું જ નથી થતું. બઉ ટોલું હોય છે ત્યાં.
ભીડ તો આ અ ભીડ તો બહુ જ હોય છે ત્યાં બહુ એટલે બહુ જ ભીડ હોય છે પણ પહેલાથી બુકિંગ કરાવેલું હોયને બે ત્રણ મહિના પેલા તો તમારા આસાની થી આરતી ની સરસ દર્શન થાય છે અને ત્યાં તો બહુ સરસ થાય છે. અને જાઉ તો ખરેખર આરતી તો તઈ કરવી જ જોઈએ. ઓમકાલેશ્વર અમે દા માં અમારે ઓળખાણ હતી એટલે ધીરે થઈને થઈ ગયા હતા આરતી ના દર્શન એમ. ઓ એક એટલે એના લીધે.
હ પણ આ તો વહેલા બુકિંગ કરાવું એ તો ને કારણ કે આ તો કેવો હવે તો ઓફિસમાં ક્યારે રજા મળે નોકરીમાંથી એ એના પર થાય હવે બુકિંગ વેલા કરાવવું પડે આટલું વેલા. પછી તઈ રજા ના મળે તો.
પહેલે થી કરેલું હોય ને તો આરતી ના સરસ દર્શન થાય. અને ઓમકાલેશ્વર તો તમે છ સાત કલાક લાઈનમાં ઉભા રહો ને તો દર્શન થાય તહીંયા આ ગાડી
ઓહ હો હો એટલે તમારે એક દિવસ તો ગણી જ લેવાનો ત્યાં જ. જઈએ આઈએ ને બધું કેટલા દિવસ લાગ્યા ત તમે.
અમે તો છું ને બે નાઈટ રહ્યા હતા ઉજ્જૈન રહયા તા. કારણ કે ત્યાં આજુબાજુ હરિદ્વાર જેવા એટલા બધા મંદિરો આવેલા છે ને. કે તમારે તો બેશો ત્રણ ચાર દિવસ બી ઓછા પડી જાય એમ ખરેખર બહુ મજા આવે ઉજ્જૈનમાં તો એમ. પછી એક ઓમકાલેશ્વર ત્યાંથી દોઢસો કિલોમીટર દૂર છે તેથી ઓમકાલેશ્વર ગયા. અને પછી અથી ઇન્દોર જવાની બધા બહુ ઈચ્છા હતી કે ઇન્દોર જ જઈએ. નાઈટ રોકાઈ શું ઇન્દોર એમ પછી અમારો ટ્રાફિક બહુ નડી ગયો વચ્ચે એટલે અમે લેટ થોડાક પહોંચી ર ત્યાંથી. એટલે અમારો આખો પ્લાન હતો ને એ થોડો બગડી ગયો ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. એટલે વરસાદમાં તો ક્યાં વાત તમે ક્યાં જાઓ. પછી હોટલો બી અમે પહેલેથી બુકિંગ નોતું કરેલું એટલે અમારે ત્યાં જઈને ફાઈનલ કરવાની હતી હોટલો. એટલે હોટલો ખોરતા ખોરતા જ એમને બે કલાક જેવું તો હોટલો ખોરતા જ થયું. પેલેથી બુક કરાયેલી હોય ને હોટલો આસાનીથી પહેલેથી કરી પેલેથી બુક કરાઈને ગયા હોય ને હોટલ તમે તૈયારીમાં તમને મળી જાય એમ ત્યાં જવા માટે. બો ટાઈમ તમારો બગડે નહીં એમાં. અને પૈસા બી આપડા વેસ્ટ ના જાય એમ કે ચલો હેડો કે છે હોટલ બુક કરાયેલી છે ને એટલે આપણા પૈસા ભી એટલી બચત થાય એમ.
હા એ વાત છે કે પહેલે થી કર્યું પાછું ત્યાં હા આવી ભીડ હોય ને તમને હોટ હોટલ બી ના મળે તો બી લોચા
હા હા હા. અને ટ્રાફિક અમુક અને અત્યાર તો ઉજ્જૈનમાં તો બહુ જ બધા કારણ કે પેલો રોડ હતો ને હ રોડ સા આમ બહુ સારો રોડ બની ગયો છે એટલે ગાડીઓ બધા મોસ્ટલી ગાડીઓ થઈ જ ગઈ. એટલે એર ખા પેલા એ હતા પેલા આજુબાજુ ડુંગર જેવું હોય ને એવું હતું પેલા ખાઈ જેવું હતું આમ સરસ રોડ થઈ ગયો છે એટલે બધા ઉછલી શનિ રવિ તો બધા એ બાજુ એ બાજુ ઉજ્જૈન બાજુ જતા જ હોય છે. એટલે ધાર્મિક સ્થળોમાં અત્યારે એવું થઈ ગયું છે કે બહુ જ ભીડ હોય છે એમ.
હા એટલે સાંભળ્યું તો છે આજકાલ મેં બહુ જોયું. રીલમાં ને એમાં ઇન્સ્ટાગ્રામ માં એમાં કે બધા બહુ જાય છે. બધા બહુ જાય છે અને હવે તો પ્રોપર વિકાસ એવું થઈ ગયું એટલે દોડ બી બધા પ સારા થઈ ગયા છે.
ને એટલેનીરબન પોતાની હોય તો ગાડર ગાડી હોય જ ઘર એટલે ને બધા ઉપડી જ જાય કે ચલો હવે ઘરે શનિ રવિ તો રહેવું જ નહી. સેટરડે સડે એટલે બધા ફરવા હોય છે.
હા તો તમે એવી રીતે ગાડીમાં ગયાતા કે ટ્રેનથી ગયા?
ના ના અમે તં સોળ સત્તર જન નો ગ્રુપ હતું અમારૂ અમારું ફેમિલી ફેમિલી આખું મોટું અમારું ફેમિલી છે ત્રણ ભાઈઓ નું અને બીજા અમારે એક ફેમિલીમાં એમ કરીને ફેમિલી ફેમિલી સોળ સત્તર જણ અમાર છોકરાઓ સાથે બધા જ ગયેલા એમ.
અચ્છા બરોબર. એટલે એમની તમે ટ્રેન કરી એટલે મીની લક્ઝરી કરી હ હા.
અમે લોકો એ એ રીતે જોયેલા નાની સોળ સ ેટ કરેલી એ રીતે ગયેલા અમે લોકો પણ બહ મજા કોઈ બહાર નું નહી. કોઈ નહી ખાલી અમે અમે અમારું ફેમિલી અને એક બીજા જણ ફ્રેન્ડ છે એમનો આખો ફેમિલી બસ બે ભાઈઓનું ફેમિલી જ અમે ગયેલી ખાલી
હા એ સારું ઘરના ઘરના જોડે હોય ને તો વાંધો હોયને બધા સેટ થયેલા હોય એટલે
એકબીજાનું એડજસ્ટ કરીલે આમ ચાલ એકબીજાને કસ બી પ્રોબ્લેમ હોય તોં વાંધો ના પતા ના હોય એટલે હ
એજ વાત છે ના સાચી વાત છે અમારે બી કલ ન પ્લાન તો કરવું છે જોઈએ હવે તો પછી પણ ચાલુ દિવસમાં જવાય ને. સેટરડે સંન્ડે બહુ ભીડ હોય છે ને.
હા ચાલો દિવસમાં તમે જાઓ ને તો સરસ દર્શન થઇ જાયશ પણ સ સેટર્ડે સન્ડે તો બહુ જ પીડ હોય છે એમ. એમે અત્યારે ઉજ્જૈનમાં તો તમે જાઓ ને એટલે ભીડ તો હોય છે જ જોકે. પણ હવા સ્કૂલ ચાલુ છે એટલેદાચ ઓછી પણ ને પણ અમે તો ગયા હતા તોય અમા તો બહુ જ ભીડ હતી. દર્શન તો તોય દર્શન તો થઈ જ ગયેલા એમ.
બરોબર.
પણ તમારે આરતી ના દર્શન તો ખરેખર જઓ એટલે કરવા જ જોઈએ એમ. મહાકાલની આરતી ના દર્શન તો.
હા એ વાત તો તમારી સાચી આરતી ના દર્શન તો કરવા જ જોઈએ.
મેન એનું એજ છે સાંજની અને સવારની. દસમાંરતી અને સાયા આરતી ના દર્શન તો ખરી ફરજ કરવા જ જોઈએ.
હા એ વાત સાચી એટલે કે એટલે કઈ સ્પેશિયલ આરટી હોય છે ત્યાં?
હા બહુ જ એનું બહુ મહત્મય છે આરતીનું. એવું છે તેનું આ હોય છે દિવસ આમ તમે આરતી કરો ને તમારા આમ ખબર પડે આમ ભગવાન આમ શા ત્ય હોય ને એવો તમને અનુભવ થાય એમ ત્યાં તમે ઊભા હોય ત્યાં એમ. અને તમે નજીક પથી બુકિંગ કરાવી ને તો આપડણે નજીક જ દર્શન થાય આપડે બઉુ દૂર ના ઉભુ રેવું પડે. અને તમે એમને એમ જાઓ ને તો બહુ દૂર થી દર્શન થાય એટલે બહુ જ દૂર થી આમ ત્યાંથી બહુ સ્પેસ વધારે છે થોડીક આગળ એટલે તમને આમ બહુ નજીક થી જોવા ના મળે છેવું જોઈએ એવું.
હા એ વાત છે પાછી ધક્કમ મુૂકી ભી થતી હોય એટલી ભીડ હોય એટલે.
પછી આપડે જઈએ ને આપણને એજ ના રહે. એ મેંદુ જવાના દૂરથીર્ન થાય તો આપણને એવું થાય સેજ સેજ વારે તો બધા ભગાડી દેતા હોય છે કે ચલો બહુ આમ લાઈન સે દર્શન દર્શન કરાય ને એઈને જ ખસી જાવ ખસી જાવું કરી દે.
હા પણ આટલી બધી ભીડ હોય એટલે તમે કહો છો ને કે છ સાત કલાક ઉભું રહેવું પડે લાઈનમાં એટલલે.
બપા બહુ છોપું રવું પડે એને પછી ગરમી બી એટલી બધી લાગે. એવું થઈ જાય કે એના કરતાં તો બુકિંગ કરાવને આવ્યા હોય હોટલ બોટલ બધું ફાઈનલી. બહુ વાંધો ના આવે કઈગાળે. હા પછી અમે લોકો ઇન્ડોર ગયા ઇન્ડોર તો ખરેખર બહુ જ મજા આઈ ગઈ હતી ઇન્ડોર તો ખાવા પીવાનું તો એટલ ફાઇન છે ઇન્દોરમાં તો ખરીદી માટે પણ બહુ સારું છે આ
એવું છે એવું શું મળે ત્યાં. ઇન્ડોર રિલેશન એટલે કપડા ને એના માટે
હા કપડા બહુ સરસ મળે જ્વેલરીનું બ. પેલું ગ્રામમાં વસ્તુ છે કપડામાંથી બધી વસ્તુ અને ત્યાં જમવાનું તો બહુ જ મસ્ત મલે ઇન્દોરમાં.
એવું છે એમ.
હમ
હા એટલે જમવાનું બી જોવું પડે અમારે તો બધાને જમવાનું બહુ જોવું પડે. એ વાત બી સાચી તમારી
હમ તમે ત્યાં જાવ ને એટલે મેઈન તો ઇન્દોર નું જમવાનું એમ કે અમે તો પહેલી જ વખત ટેસ્ટ કર્યો પણ ખરેખર ઈન્દોર માં જવું જોઈએ ને ત્યાંનું તો ખાવું જ જોઈએ તમે ઈન્દોર જાઓ ક્યા તમે
હા ઇંદોરનું મે સાંભળ્યું છે એની કોઈ આઈટમ બી એવી કોઈ ફેમસ છે કચોરી કે શું એવું કઈક સાંભળ્યું બી છે મે
ઇન ઇન્દોર ની પોવા ભી મલે ત્યાં
હા ઇન્દોરી પોવા હા ઇન્દોરી પોવા.
બહુ જ ફાઈન આવે છે એમ બહુજ મસ્ત સેન્ડવીચ આવે છે એમ અમે તો સેન્ડવીચ બી ખાઈ આજે બધું અલગ અલગ જાતનું બધું કેટલી જાતનું તમે ક્યાંય જોયું ના હોય એવું બધું અલગ અલગ રાતે બજાર ભરાય છે ને એમાં બહુ સરસ સરસ જમવાનું હોય છે એમ
બરોબર
ફાઇન મળે ત્યાંનું સ્વીટ તો બેસ્ટ એમ કે ખરેખર બહુ સરસ છે સ્વીટ ત્યાંનું તો એમ ખાવું જ જોઈએ એમ
હા હા ઓલું રબડી ને એવું બધું બી
હા પ્રોપર સ્વાદિષ્ટ આવે કોઈ આમ ભેળસેળ વાળું વસ્તુ જ નહી આમ. અને આમ પ્રોપર તમને ટેસ્ટ લાગે કે ના આપડે સ્વીટમાં આમ સારું લાગે
અને આપણા કરતા તો સસ. સસ્તુ હોય ને અહિયાં સિટી કરતા ત્યાં જમવાનો ભાવ કેવો જ હતો
ના ભાવ તો હોય છે ત્યાં આગળ પણ અમુક અમુક આપણને પહેલી વખત ગયા હોય ને તો આપણને ખ્યાલ ના પણ બીજી વખત જઈએને આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ જવું ખાવું. કઈ જગ્યાએ ન જવું એવું આપણને પછી જઈએ ને ત્યારે ખબર પડે. પહેલી વખતે ગયા હોઈએને તો આપણને તો ખ્યાલ ના હોય કે કઈ જગ્યાએ શું સારું મળતું હોય એમ. ટેસ્ટ કયો સારો હોય પણ તમે બીજી બીજી વખત તમ જાવ ને તો તમને ખ્યાલ આવી જાય કે ના આજ ખાવું જોઈએ ને આજ જગ્યાએ જવું જોઈએ એમ. અમુક અમુક તમને ટેસ્ટ પરથી જ ખબર પડે એમ
એ વાત બી સાચી છે તમારી
હ ચપ્પલ ભી ત્યાં બહુ જ ફાઇન મળે છે કપડાં ભી બહુ મસ્ત મલે બધું બહુ મસ્ત મલે
ત્યાં સે ને રજવાડી સ્ટાઇલ આવે છે.
સાઈડ મોજડીઓ ને બધું બહુ મસ્ત મળે ત્યાં લાકડાની આઈટમ ને બધું લાકડાના પાટલા એ બધુ ઓહો બહુ શોપિંગ કરી અમે તો ઇન્દોરથી જ મોસ્ટલી શોપિંગ કરીએ કારણ કે ઉજ્જૈનને તો ક્યાંય કશું મળેજ નહી. એટલે ઇન્દોરથી શોપિંગ કરીએ. હમ
હા એ વાત છે કે ત્યાં ના મળે એટલે ઈન્દોર માં સારું કેહેવાય. એ વસ્તુ છે જવું જ છે મારે બી ચોક્કસ જવું જ છે.
હમ
મેં કીધું જોવ ક્યારે મેડ આવે એટલે હા તમે આ સારું થયું કે તમે મને કીધું. કે બુકિંગ પેલું કરાવવું પડે?
હમ હા ચલો મુકુ હા જય શ્રી કૃષ્ણ.. જય શ્રી કૃષ્ણ.